કેમ છો.
મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે હું એક ઇન્ટરેસ્ટિંગ. વિષય વિ વિચ વિચારી રહી હતી.
કયો વિષય.
વોચિંગ ટીવી અને યુઝિંગ ફોનમાંથી શું વધુ સારું છે.
વાહ આ તો આજે આજકાલનો કોમન ટોપિક છે.
હા લગભગ બધા લોકો ટીવી પણ જોઈ છે અને. ફોન પણ વાપરે છે.
બિલકુલ પણ હવે ફોનનો ઉપયોગ ઘણો વધી ગયો છે.
હમ. તને શું વધુ ગમે છે ટીવી જોવું કે ફોન વાપર.
સાચું કવ તો ફોન વાપરવું તને.
મને ટીવી જોવું પણ ગમે છે અને ફોન પણ. પણ ક્યારેક ટીવી વધુ સારું લાગે.
એવું કેમ.
કારણ કે ફેમિલી સાથે બેસીને ટીવી જોવાની મજા આવે છે.
હા આ વાત તો સાચી છે.
ફોનમાં મોસ્ટલી વ્યક્તિ એકલો હોય છે.
બિલકુલ. ફોન પર્સનલ ડિવાઇસ છે પણ ટીવી બધા સાથે જોઈ શકે છે.
હમ. પેલાના સમયમાં બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે ટીવી જોતા હતા.
હા. સિરિયલ મૂવી કે ક્રિકેટ મેચ સાથે જોઈએ તો અલગજ મજા આવેને.
હમ. હવે તો ઘણા લોકો પોતાના ફોનમાંજ બિઝી હોય છે.
હા એકજ રૂમમાં હોય પણ દરેક પોતાના સ્ક્રીનમાં હોય.
તને ટીવીમાં શું જોવું વધુ ગમે છે.
મૂવીઝ રિયાલિટી શો અને ન્યૂઝ તને.
મને કાર્ટૂન સિરિયલ અને ક્રિકેટ જોવું ગમે છે.
ફોનમાં તું શું છો.
હું સોશિ્યયલ મીડિયા યુટ્યુબ ચેટિંગ અને થોડા ગેમ્સ તું.
તને લાગે છે કે ફોન ટીવી કરતા વધુ યુઝફુલ છે.
હા ઘણા કલા કેસીસ માં તો છે.
કઈ રીતે.
ફોનથી કોલ કરી શકાય મેસેજ કરી શકાય સ્ટડી કરી શકાય. કાય ફોટો પાડી શકાય અને ઇન્ટરનેટ વાપરી શકાય.
હા એટલે ફોન એક મલ્ટીપર્પઝ ડિવાઇસ છે.
બિલકુલ
ટીવીનો મેઇન યુઝ મોસ્ટલી એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે.
હા પણ ટીવી પર ન્યૂઝ અને એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ પણ આવે છે.
સાચૂ
તને કઈ લાગે છે કે ટીવી જોવાથી વધુ ટાઈમ વેસ્ટ થાય કે ફોન વાપરવાથી.
મારા માટે ફોન વાપરતી વાપરવાથી વધુ ટાઈમ વેસ્ટ થાય.
હા આ વાતમાં હું પણ અગ્રી કરું છું.
ટીવીમાં તો આપડણે એક પ્રોગ્રામ જોઈએ અને બંધ કરી દઈએ
હમ પણ ફોનમાં એક રીલ પછી બીજી રીલ પછી બીજી રીલ.
હા અને ખબર જ ના પડે કે કેટલો ટાઈમ નીકળી ગયો.
બિલકુલ
તને ક્યારેય એવું થયું છે કે થોડા ટાઈમ માટે ફોન લીધો હોય અને એક કલાક નીકળી ગયો.
હા ઘણી વાર.
મને પણ
આજ કલ ફોન એડિક્શન મોટું સમસ્યા બની ગયું છે.
હા નાના બાળકો પણ ઘણા ફોનમાં બિઝી હોય છે.
હમ પેલા બાળકો બહાર રમતા હતા.
હા હવે ઘણા મોબાઈલ ગેમ્સ રમે છે.
હમ તને લાગે છે કે ટીવી પણ એડિક્શન બની શકે?
થોડી હદ સુધી હા, પણ ફોન જેટલું નહી.
કારણ કે ફોન હંમેશા સાથે હોય છે.
બિલકુલ ટીવી તો એક જ જગ્યાએ ફિક્સ હોય છે.
હમ ફોન ને લોકો સ્કૂલ, કોલેજ, ટ્રાવેલ બધે લઈ જઈ શકે.
એટલે એનો ઉપયોગ પણ વધુ થાય છે.
હમ તને સ્ટડી માટે ફોન યુઝફુલ લાગે છે.
હા બહુ યુઝફુલ છે.
કઈ રીતે?
નોટસ જો વિડયોઝ, જો ઓનલાઈન ક્લાિસ અટેન્ડ કરવી. ગૂગલ પર સર્ચ કરવું.
હા ટીવી માં આ બધી ફ્લેક્સિબિલિટી નથી હોતી.
પણ ફોન સ્ટડી માટે લીધો હોય અને સોશિયલ મીડિયા ખુલી જાય તો દિકકત પણ થાય.
બિલકુલ કન્સન્ટ્રેશન તૂટી જાય.
તને ટીવી જોવાથી ક્યારે ફેમિલી બોન્ડિંગ લાગે છે.
હા સ્પેશયલી ક્રિકેટ મેચ કે મૂવી ટાઈમ
મને પણ
બધા સાથે બેસીને હસી મસ્તી કરતા ટીવી જોવું સારું લાગે.
ફોનમાં મોસ્ટલી વ્યક્તિ પોતાની દુનિયામાં હોય છે.
હા એટલે સોશિયલ હોવા છતાં પણ લોકો ક્યારેક અલગ થઈ જાય છે.
આખો માટે શું વધુ ખરાબ છે, ટીવી કે ફોન
મારા માટે તો ફોન.
કારણ
કારણ કે ફોનની સ્ક્રીન નાની હોય છે અને આપણે એને બહુ નજીક થી જોઈએ છીએ.
હા એટલે આંખો પર વધુ સ્ટેન પડે.
હા અને ટીવી થોડું દૂર થી જોઈએ એટલે થોડું બેટર હોય
પણ ટીવી પણ બહુ નજીકથી જોઈએ તો પ્રોબ્લમ થઈ શકે
હા એ તો છે દરેક વસ્તુમાં લિમિટ જરૂરી છે.
તને રાતે સુતા પેલા ફોન વાપરવાની આદત છે?
હા થોડી છે તને?
મને પણ
આ આદત સારી નથી.
હા સ્લીપ પર અસર પડે છે ને
હમ્મ બ્લુ લાઈટ ના કારણે મોડું સુવા મળે છે.
ટીવી જોવાથી પણ મોડું થઈ શકે પણ ફોન વધુ ડિસ્ટ્રેક્ટ કરે છે.
બિલકુલ.
તને લાગે છે કે પેરેન્ટસ બાળકોને ફોન ઓછો આપવો જોઈએ.
હા ખાસ કરીને નાની ઉંમર માં
પણ કમ્પ્લીટલી બંધ પણ ન કરી શકાય ને
હા કારણ કે આજે આજકાલ સ્ટડી અને કોમ્યુનિકેશન માટે પણ જરૂરી છે.
એટલે કંટ્રોલમાં આપવો જોઈએ.
હા સ્ક્રીન ટાઈમ ફિક્સ હોવો જોઈએ.
તને ટીવી પર ન્યુઝ જોવું ગમે છે.
હા પણ રોજ નહી.
મને પણ ક્યારેક જ જોવુ ગમે.
ફોનમાં ન્યૂઝ જલ્દી મળી જાય છે.
હા પણ ફેક ન્યુઝ નો પણ પ્રોબ્લેમ હોય છે.
બિલકુલ કોઈ પણ માહિતી ચેક કર્યા વગર બિલીવ ન કરવી જોઈએ.
ટીવી પર પણ બધી ન્યૂઝ સેમ નથી હોતી પણ થોડી
હમ્મ
સ્ટ્રક્ચર્ડ હોય છે.
હા.
તને એન્ટરટેનમેન્ટ માટે શું વધુ સારું લાગે. ઓટીટી ફોનમાં કે ટીવી પર
મૂવી માટે ટીવી
સેમ
મોટી સ્ક્રીન પર મૂવી જોવાની ફીલ અલગ જ હોય છે
હા સાંડ પણ સારું હોય
પણ શોર્ટ વિડીયોઝ માટે ફોન ઈઝી છે.
બિલકુલ.
તને લાગે છે કે ફોને ટીવીની જગ્યા લઈ લીધી છે.
ઘણી વાત સુધી હા.
હ કેમ
કારણ કે હવે લોકો ટીવી કરતાં ફોન પર વધુ કન્ટેન્ટ જોઈ છે.
હા એસ્પેશલી યંગસ્ટર્સ
પણ ટીવીનું મહત્ત્વ હજુ પણ છે.
હા ફેમિલી એન્ટરટેનમેન્ટ માટે
ક્રિકેટ વર્લ્ડ કપ જેવું કાઈ હોય તો બધા ટીવી પર જ જોવું પસંદ કરે
બિલકુલ લાઈવ મેચ ટીવી પર જોવાની મજા જ અલગ છે.
તને લાગે છે કે ફોન ક્રિએટિવિટી વધારે છે.
હા જો સાચો ઉપયોગ કરીએ તો
કઈ રીતે
એડિટિંગ શીખી શકાય, વિડિયોઝ બનાવી શકાય, ફોટોગ્રાફી કરી શકાય, કન્ટેન્ટ ક્રિએટર કરી શકાય.
હા સોશિયલ મીડિયા પર ટેલેન્ટ પણ બતાવી શકાય.
હમ ટીવીમાં મોસ્ટલી આપણે જોઈએ છીએ પણ ફોનમાં આપણેે બનાવી પણ શકીએ.
બઉ સરસ પોઈન્ટ છે.
આભાર!
પણ ફોનના નુકસાન પણ એટલા જ મોટા છે ને?
હા એડિકશન ડિસ્ટ્રેક્શન લેસ સ્લીપ લેસ ફોકસ
અને ક્યારેક સોશિયલ મીડિયા કમ્પેરિઝન પણ
બિલકુલ બિલકુલ! આજે સારું લાગ્યું તમારી સાથે વાત કરું
મને પણ પછી વાત કરીએ ચાલો!
ચલો બાય
બાય